હલો હલો હમ હમ હવે તો કો આવે.
અવે. આપડે વાત કરીએે કે કોરોના વિશે છે તો કોરોના માં અમે વાતચીત થઈ હતી એ પ્રમાણે. તો તમે શરૂઆત કરો કોરોના વિશે.
કોરોનાની શરૂઆતઈ પણ હું પેલા એ કઉ કે આપડે તમારે ઓલા પેલા નંબર ઉપર. પૂરું થયું એકસો એંસી મિનિટ.
હા
તો તમે ગણી કે તમે ફોન કરેલાને ટોટલ એકસો એસી મિનિટ થાય
ટોટલ એને એકસો નેવી હ આજુબાજુ થઈ ઇફેક્ટિવ આવે ને જે એઈ ગણવાનું ટોટલ નઈ ગણવાની
અચ્છા ઇફેક્ટિવ વાળુ જ ગણવાનું ને
હ એટલે એકસો નેવ્યા છે આમાં કવું આમે દોઢસો જેવુંચ્યું છે તણ અને આ નં બીજા નંબર દોઢસો જેવુંચ્યું છે એ ઘરે ફોન છે એમાં એટલે અમાર થી એમાં મારે ત્રીસ પૂરા થઈ ગયા છે એટલે ફોન લગાડો તો આવે એટલે એ બે ત્રણ ફોન બાકી છે
વાહ વાહ તો પેલા એકાઉન્ટ તો ઓગત્રીસો હોય બીજા એકાઉન્ટ કેટલા બતાવે તો
એ નથી દેખાડતા હજી કઈ આવ્યું જ નથી આજે કઈ અપડેટ આવ્યું એમાં
ના ના અપડેટ નથ આવ્યું
હ દેખાતા નથી હજી કાય આજે કદાચ શુક્રવાર છે શુક્રવારની સાયકલ હોય છે એ વાત સિંધી વાળ કેતા તા કે જોઈએ આજે કદાચ આવે
તમે આ વેબસાઇટ નુ આ એપ નું કીધું કોણ એમ
લે હુ જે બીજી પેલા એપ્લિકેશનમાં કામ કરતો ને એનું નેટ નેટવર્કમાં મારા કનેક્શન મા હતા બે ન હતા એક એટલે એને મને એમાં એવું છે કે મારે આવે તો હું એને કહું એ ને આવા તો એ મને કે એ એ પ્રમાણે એપ્લિકેશન આવ્યું હતું જ્યારે એટલે એ મને કીધું ગુજરાત મને સિંધી નથી આવડતું હિન્દીમાં પણ કામ કરતા ખરે
અચ્છા હા
એટલે હિન્દી ઇંગ્લિશ ગુજરાતી માં કરતા એ હિન્દી એ મારી હિન્દી ઇંગ્લિશ બી કરતા એ મોર સિંધી ને આપડે ગુજરાતી રીતે એટલે આવે એટલે આપણને આપે
તમારે કેટલું બતા બીજા નંબર છે તમારે જે દોઢસો મિનિટ પુરી થઈ ગયું છે એમાં કેટલું બતાવે છે
એટલે
બીજો નંબર છે છે તમારે જેમ
એમાં તો એ આપડે જયારે લિંક કર્યું કે નહીઈ ત્યારે ત્રણસો દેખાડું એમનેમ છે હજી એની પેલી કઈ અપડેટ નથી થયું એટલે લિંક કેવ છેલું એે દેખાડે આજે કદાચ થાય તો થાય એવું છે
મારે મારે તો એક નંબર ઉપર પૂરું નથી થું તમે બીજે નંબર ઉપર પૂરું કર નાખ્યું એમ
તો મારેવજ મેં ઓ શનિ રવિ માં વધારે વાતચીત થઈ હતી ને મારે અમારે ભાણો ભાણી આવ્યા હતા ને તો એ સમયે રાતે અમે દસ વાગે આમ આજુબાજુ શની રવી બે થી આખો વાત કર્યું હતું વાતચીત એ રાતે રાતે દિવસે તો ક્યાં વાત થાયું છે
અમને કેવાય ને અમે વાત કરત
અત્યારે મારે બે મોબાઈલ હતા મારે ઈચ્છું આ મોબાઈલમાં મેં ફોન એમાં કીધા હતા ચલો ત્રીસ કોલ છે ને ત્રીસ ઈ વાત છે પણ હવે એવું કઈક કરશું આગળ આમાં કરી છે ને અત્યારે હોથી વધારે તારી વાતચીત થાય છે.
હા એ છે
હમણાં કામ જ નથી થતું જ્યાં ઓલા શનિ રવિ કામ થયું એજ છે હમણા હ, કેટલા બે-ત્રણ, બે-ત્રણ આપડે કરી જ બીજું કઈ વિશેષ નથી.
મારે ઇફેક્ટિવ મા પચાસ મિનિટ બતાવે છે, એમાં રિજેક્ટ થાય, તો અલગ
જોઈ જે લાગે, કદાચ આ ઓ નંબર માં રજેશન ચાન્સ ઘણા બધા હશે, વધારે લાગે છે.
હમ.
એમ તો બીજી કઈક વાતચીત કરી રહ્યા છે, થોડાક તો રિજેક્ટ થાય એટલે. બે ઉપર વિચારવાનું થાય, થોડું તેમ.
હઉ તો તમને ફ્રી નથી થતા, પછી ઓ મેડમ હતા કે, હવે ફ્રી નથી થતા, બા ફ્રી હોય ને તો વાત.
બીજા એક દાદા જેવું કો એ મને ફોન કરે, મારે સવ શય મેં નંબર બધા કોલ આપે સ શય તો ફોન લાગ. નથી એવુ દા જે એ ઉંમર ને મોટા ભાઈ છે.
હમ્મ, હમ્મ.
હું અને છે ને, નંબર આપીશ, વોટ્સઅપમા.
હા, હા. લોકોઈને અપાય ને, વાત કર્યા કરીએ.
ને ક્યાં ગોતો ઓલા છે, હિન્દી તેમાંથી કે માહિતી કરી છે.
હા.
મેં તો હ વાચી ર નક્કી, એ જ મને માથું ખાઈ જર કોણ કરો ફોન કરે, મારે પણ ફોન લાગતા જ નથી, મારે એમાં ટાઈમ લેવું પડશે.
મને કેને કે, હુ ખરા તને કે?
તો તારે એ વાંચી વોટ્સએપમાં વાંચે જ ગઈ.
હા, પણ એ હું જઈ કહું ને, ફોન કરે હું, ફ્રી નથી પ કહયો તો, ફોન જ નથી કરતી.
એટલે મેસેજ કરી દેવાને-માગવે તો, કેટલા વોઇસ કોલ કરે, ફ્રી એમ કહી એટલે. મેસેજ આવી જશે, ટાઈમે ફ બે-ત્રણ જણ આવ્યા છે, દા મને તો હુ વાત નથી કરતો હોય, ને સામે છેને, મેસેજ આવે. એ દાદા ના એ કાના અને બેજ છે, બજે
હા. હવે આપડે ટોપિકની ઉપર વાત કરીએ, ને કોરોના ઉપર તો કોરોનામાં તો હુ હતુ, કે આપે દસમે પૂરું થયું હતું, રેડી. દસમું પૂરું થું હતુ ને, તો ને દસમ એક્ઝામ બાકી હતી. પેપર બાકી હતાલા એક સામાજિક વિજ્ઞાન, ગણિતનુ બે-ત્રણ પેપર બાકી હતા, એમ.
હા.
તો એવી ઓફર એડી કે, આપડે ગણિતું પેપર નઈ લેવાય એમ.
હા.
તો અત્યારે ગણી તો દસ માં ફાવતું, એટલે આપડે કઈ ઉપાધિ નહતી, પણને નોતું ફાવતું ને. ઓ હોય, ગણિત મને મૂકી દેએ, આપડે એમ તો ગણિત કરવું જ નથી. ગણી શું કરું કે, એમ આ પેપર નથી લેવાનો. સ્કૂલ વડા સ્તસોમાં કીધું તુ. તમે ગમી કરી લ લો પેપર તો લેવાય જાય, પીલે જી થવું એ થાય, પેપર તો લેવાશે, એમ. તે આપડે જો કઈ વાંધ નતો, પેપર દઈ દીધુ. સામાજિક ગણિતને પૂરું કર્યું, દસ માં બધા મે. યડે ગામ ગ હોય એલે હેર હેર ન હોય, પછ ખ પ મહેનત કો કહેવાય, બાર નીકળ્યા પછી, દસમાં તમે ઠીકઠક વાય તેમ. ખબર પડે છે કે, મોટા કંઈક થઈ, આપણે એમ મહેનતમાં.
હા, જી.
હવે વાચું, એટલે હવે કેશ રમવાનું છે.
હ, તોય ત્રણ મહિને વેકેશન આવેને, પૂરેપૂરા. પેલે નથીવે દસમ ન વેકેશન મ કરવાની
હા એટલે એમ એમ વિચ્યું આયા ફરવા જહુ ને આયા ફરવા જહુ ને આયા ફરવા જહુ ને એટલે પેલું પેલું દિવસ છ ને અમે ગામમાં રમવા ગ્યા એક આપડે અઢાર તારીખ પેપર પૂરાશે ને ઓગ - તરીકે રમવા ગ્યા હોયે હા અઠારે
હા
તો અઠારે પુરે થતા ને અઢાર માર્ચ ઓગણીસ તારીખે અમે રોમવા ગયા. તો રેમા એટલે મજા હ કઈ રમવામ ક્રિકેટ રમવા ગયા હતા. અ દસ માંધું ઈ રમવા નો ટાઈમ ન મળે એ રમવા જ મજા આવી ગાલો કાયમ રમવા જશ એમ તો વીસ તારીખે એમ હતુ કોરોના હવે કરફ્યુ એમ તો ઘરની બર લોકડાઉન જ થઈ ગયું એમ ઘર ની બહાર જ નહી નીકળવાનું તો પછી રમવાનો શોખ તો એટલો જ અમે હેરીમાં ગલી ક્રિકેટ કેવ રમતા એમ ના દોડો બનાવતા મોજાનું નહી લીરાનું
સમજજી ગયા લીલા બધા ભેગા કરિયે ને ઈ કડક થઈ જાય જોરદાર
હા એ હાડલા ન આમ
વીતી વીતી વી વીતી બનાવવાનું
હા વીટી વીટી ને પછી એ હું જ બનાવતો મોસ્ટ ઓફ મેં તો દસ મા બાવીસ દડા ભેગા કર્યા હતા કેટલા ગાભાના દડા અમારે હા અમે એ પલા નવ નવું માં રમતા ને અરે બાજુમાં એક ઓ માસે ને એનું ઓલું આઠને ભાર આપડે કપાસને આઠયો હોય ને
હા હા
એ હાટસુ માં દડા અમાર વહી જતા એમ એટલે એઈ નાતો હું કાટો થઈ તને આપી દઈ અમારે કઈ ઉપાધિ હતી ને ધડા ભરપૂર હતા પણ પ ટાઈમ બગડતા ન ત્યાં થી હ મસ્ત બધા નવા બનાય રાયખા
અડ કઈ ટાઈમ થતો તો દડા બનાવી ને પછી એમ કે હાલ બ દડા છે આખું ખાલી પી શું હોય કે જે દડો ગા જેું લીરા હોય તો ઉપરનું એક લીરુ કાઠી નાખવાનું એક લીરુ ચાવ દવાનું પછ લીવી નાખ આપડે હૂ આખુ વેકેશન નીકળી મજા આવી એમ રમવાની
પુરે પૂરે લ વાંધોલ્યા નહીં આવે
એ ગામડામાં તો પોલીસ ન હતું એમ કર્યુું એમ પણ મારા પ્પા બહાર હતા ને એટલે એમ બાર એટલેે થાયને તો બાર હતા થોડા તો એને મ મારી પાસે આ ફોન હતો જ કોના જનોર હતો ઘરે હતો હું હેરીમાં રમમન શરુ કરું અ બપોરે એમ બધા રમતા આખે હેરેને છોકરા ત્યારે બધા ઘરે હતા આખી એને છોકરા નમતા થ ને તો બાપા ના બપરે ફોન આવ્યો તને ઘરમાં રેવા નથ કીધું બહાર કેમ નીકળે છે ઈ પછી ઘી સડે આપડે હોય બાપા હ આખા એટલા એટલા મહિના હાયસુ હોય ને પછી રમવાનું ન મળે એટલે બ ખિસ્ તો બો સડે કરીયે હૂ આપડે કંઈક કવાય જાય બાપા છે બાપા માનવું પડે
આપને વધારે ખાવા મળે
હા એક એક જોતાઈ હાથ, એક જોતાઈ હાથ, સાતેમ કે આ બાહેર ન નીકળાય ને એમ, ત્યા આપડે ખબર પડતી. એ એને પછી ઈ ખીજાયને પછી, તો એ રમવા તો જવાનું હો. પછી દડયાનું નઈ સાના મુનો તો જાયને, પછી ઘરના પૂછે, ઘરના ખીજાતા એમ મમ્મી ને બધા હોય ને. આજો રમમાં વયો જાય એમ, તો હવે કરવા નુંએ હું? એતે ક્રિકેટ રમવાનું પછી ધીમે ધીમે મે એ દિવસે તો પછી થોડુંક બંધ કર્યું તું. પણ આપડે કોરોના ઉપર તો છે ને, બે ત્રણ કોલ વાત થાય એવુ છે આપડી પાસે ટોપિક. અ થો થોડુંક તમે એક બે વસ્તુ વાત કરો, પછી આપડે બીજા કોના પાસે વાત કરીએ એમ.
હા તેવું કરીએ, એકજ મિનિટ હા, જેવું તો એક થે કરોઈ સમયમાં મજા, પૂરેપૂરી ટીગરી તો, અમે જારે પછી પેલું બીજું વગરાઉ પછી ભાવનગરમાં આવી ગયા થા સિટીમાં, ગામ મેથી કેમ કે ન્યા ઓલરેડી તો વર્સ, વર્ષ આસપાસ કાઢ નાંખ્યુંતુ, પાછું ઓ જો મારે પૂર્યો ને મકાન નું કામ શરૂ કરવાનું હતું, ત્યારે તે મારું મકાન રિનોવેશન એટલે મકાનનું કામ પછી ધીમે ધીમે શરૂ કર્યું, અને ઉ ઉપર થી મે બીજું કે આપડે, રિઝલ્ટ મે આવી ગયા તા. રિઝલ્ટ બતાવીને પછી એનું ડિપ્લોમ એડમિશન લેવાનું, એ બધી પ્રોસેસ બી ધીમે ધીમે શરૂ હતી. ને પછી એ અહિયાં ભાવનગર બધું સેટી બેટી રમવા, પછી એવું હતું કે કાકા હતા આર્મી મા અને એ કાકા પછી દરરોજ સવારે પાંચ વાગે અમને લઈ જતા, ટ્રેનિંગ દેવા એમ. આર્મી ની ટ્રેનિંગ, એક્સ મેન હતા કે નહીં એટલે
હા
અને પછી સવારે દરરોઝ પાંચ વાગે ઉઠીન ન્યા ની હાથે તો દોડવા કરાવા, ની એ બધી સ્ક્રોલિંગ બોલિંગ એ બધું કરાવે કે નહી, ને ઓલા હાક થી કેમ ઢળ ઢળીને કન્યા મળે એ ડુંગરા જેવું છે. તો ત્યાં કોઈ, તો કોરોના સમય કોઈ આવે નહી? એટલે હવારના પોર મા અમારી ટીમ હોય. ધીમે ધીમેની સંખ્યા વધી ગઈ હતી, પેલા શરૂઆતમાં પાચ જણાજ હતા, પાંચ છોકરા અને એક કાકા. પછી ધીમે ધીમે દસ, પંદર, વીસેક જેવા સંખ્યા વધી ગઈ, પછી દરરોઝ હારના દોડવાનું, અડધી કલાક, કલાક પછી બધી કસરત કરવાની, યોગા કરાવવા, નાખી મજા આવે, આઠ વાગે જાય આખું. પછી પાછા ઘરે આવીએ ને પછી મકાનનું કામ હોય, મકાનના કામ માં આખો દિવ ઉગે પાણી પડે છાટું આપડું હોય, એટલે પાણી છાંટોને એ બધું હોય, તે કરીએ કામ હોય, ધ્યાન રાખવાનું જેવું થયું. પછી સાંજના આમારે રમવાનું તો હોય, રમવાનું તો ભૂગા કરતા દસ નુ પુરુષ જીતું એટલે ક્રિકટ રમવાનું, પછી અલગ અલગ રમત આવે, કિંગ છે, ગેલી દરોસો ને એ બધુ અમે રમતા. પછી, પોલીસ પોલીસ ની ગાડી આવે ને, એટલે એ જોવા જતા, પોલીસ ની જેવી ગાડી આવે ને એ વગા બધા છે ને ભાગીને ગરબા પોલીસ વાળા ી જાય કે ઘરમાં આવે જાય આમ ને કે લોકડાઉન ને ખબર નથી પડતી એવું બધું, ન જનકે આપને, એ જેવા જાય કે પાછા બધા બાર. અને પછી એ ટીકટોક ને એ બઘુ વધારે હતું, સમજ ટીકટોક ના વિડીયોને એ ખોટા ખોટા વિડીયો બનાવાનું, બહુ એમા મજા કીધી એમ, યાદગાર બધી ફળો છે. હો નાની
હા
એટલે કોરોના માં તો છે ને, મારી પાસે દસમામાં તો કોણ નતો આ
હા
મારે અગિયારમું શરુ થયું પછી ફોન આવ્યો આખા વેકેશનમાં મારી પાસે ફોન નતો એમ
હા
આ તો આપડે હાડા અગિયાર મિનિટ થઈ ગઈ તમે પાછું તરત ફોન કરો એટલે આપણે આયથી કન્ટિન્યુ કરીએ
હા
બાકી આ ફોન આડી કપાઈ જશે વાત અધૂરી રહી જશે.
હા ઓટોટ તો થઈ જ જવાનું છે એટલે એમને પાછ ફોન થશે ને એમ.
અ રેવાદે નવી
એમ નઈ અ કેટલા વાગ્યા સુધી વાત થશે આપડી?
કામ તો કરૂ છે પણ ધીમે ધીમે બેકગ્રાઉન્ડમાં થી અવાજ તો ચલે છે થોડો ઘણો? નથી આવતો ટ્રેક્ટરની બાજુમાં. પણ પવન એ બાજુનો એટલી અવાજ નહિ આવશે ઘણી થાય એટલી ઘણી કરીએ આપડે અત્યારે તો
હા કરો પાછો ફોન તો